હેલો કેમ છો?
બસ મજામાં હો.
આમ તો બસ એક પ્રશ્ન થાય કે આમ ડિજિટલ ઇન્ડિયા ના ફાયદા છે કે નુકસાન.
ડિજિટલ ઇન્ડિયાના ફાયદાઓ પણ છે નુકસાન પણ છે, આપણને તો
એવું બરાબર છે. ડિજિટલ ટેકનોલોજી કેવું આમ જીવનને સરળ બનાવે છે. પરંતુ તેનો આમ સમજદારીપૂર્વક જો ઉપયોગ કરીએ ને તો એ જરૂરી છે. અને ડિજિટલ હા ડિજિટલ ઇન્ડિયા ભારત સરકારની એક મહત્વપૂર્ણ પહોચ છે, જેનો હેતુ દેશને ડિજિટલ રીતે સશક્ત બનાવવાનું છે. આજે આપણેે જે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, અને ઓનલાઈન સેવાઓનો કારણે આમ શિક્ષણ, વેપાર, બેંકિંગ, આરોગ્ય, અને સરકારી સેવાઓમાં ક્રાંતિકારીમાં પરિવર્તન આવ્યું છે.
હા સો ટકા એ વસ્તુ તો છે અત્યારે
હા જેવું કે આમ દરેક નવી હા બોલો બોલો.
ગવર્મેન્ટ ઘણી પ્રમોટ કરે છે, જે ડિજિટલ ઈન્ડિયા એ લોકોનું જે એક અ અ સેવા શરૂ કરી છે, જેને ગવર્મેન્ટ બોહ વસ્તુ પ્રમોટ કરે છે એમાં બધી અલગ અલગ જે લોકોને જરૂરિયાત હોય એમને કીટ આપે છે.
બરાબર છે. સાચી વાત છે. તો તો કે આમ દરેક નવી ટેકનોલોજી નો જેમ તેના પણ ફાયદા અને ગેરફાયદા હોય છે. એમ આના પણ ઘણા ગેરફાયદા ફાયદા હોય છે.
જેવા
હા કેમકે ડિજિટલ ઇન્ડિયા ના ફાયદા જ ગણી લો સૌથી મોટો ફાયદો એ કે આજે ઘણા કામ આપડે બેઠા થઈ શકે છે. લોકો ઓનલાઇન બેંકિંગ લે લો હા આમ ઓનલાઈન બેંકિંગ લઈ લો યુપીઆઈ લઈ લો એના દ્વારા પણ આમ પૈસાની લેવડ દેવડ થાય છે. અમુક વાર તો આપણેે ઘરે બેઠા વીજળી ના બિલ પણ કરી શકીએ છીએ. પાણીના બિલની પણ ચુકવણી થઈ શકે છે.
હા એ મોબાઈલ ટ્રાન્ઝેક્શન છે, આપડું જે કોલેજ ના ફોર્મ ભરીએ કોઈ ગવર્મેન્ટ એજન્સીના અલગ અલગ એક્ઝામના ફોર્મ ભરીએ
હા. ટ્રેન અને ફ્લાઇટની ટિકિટ પણ આપણે આમ બુકિંગ ઘરે બેઠા પણ થઈ શકે છે. અને ડિજિટલ થી તો આપડે સરકારી સેવાઓનો લાભ પણ આપણે સરળતાથી લઈ શકીએ. હોઈએ એના કારણે આપણે સમય અને ખર્ચ બંનેની બચત થાય છે.
ડિજિટલ ઇન્ડિયા ના અત્યારે મેઈન ફાયદા જે ગણી આપે તો છે અત્યારે શિક્ષણ ક્ષેત્રમાં છે, અત્યારે બધી વસ્તુ તમે કશું ભી ભણતા હોય. તમને ઓનલાઈન મળી જાય છે, ઓનલાઈન ક્લાસીસ મળી જાય છે, જે અત્યારે એમને ડિજિટલ ઇન્ડિયા નો પાયો બની ગયો છે જે આવનારું ભવિષ્ય છે એમના માટે બહુ ફાયદારૂપ છે.
હા એ તો સાચી વાત છે. અને શિક્ષણ ક્ષેત્રમાં પણ આમ ડિજિટલ ઇન્ડિયા એ આમ મોટો ફેરફાર લાવ્યો છે. વિદ્યાર્થીઓ આમ ઓનલાઈન ક્લાસ છે ડિજીિટલ લાઈબ્રેરી છે. ઈ બુક્સ છે, ને આમ શૈક્ષણિક વિડીિયો દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણામાંથી જ્ઞાન મેળવી શકે છે. કોરોનાના મહામારી દરમિયાન પણ ઓનલાઈન શિક્ષણનું મહત્વ ખૂબ સ્પષ્ટ થયું હતું ને ઘણું વધ્યું હતું.
હા એમાં અત્યારે સરકારી સેવાઓ પણ આપણે સરળ બની ગઈ છે, જેમ કે આપણે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે, પાસપોર્ટ ટેક્સી જમીન ના દસ્તાવેજ છે, પેન્શન યોજના છે, એ બધી વસ્તુ અત્યારે આપણે ઓનલાઈનમાં નવી કઢવી છે, અથવા એમાં કોઈ સુધારા વધારે કરવા છે, તો સમયની બચત પણ થાય છે, અને ઓછા પૈસાામાં તમારે બધું કામ થઈ જાય છે.
હા એ તો વાત સાચી છે અને આપડે જોઈએ તો ખેડૂતો માટે પણ આમ ડિજિટલ ટેકનોલોજી ખૂબ ઉપયોગી બની છે. તેઓ મોબાઈલ દ્વારા હવામાનની માહિતી પાકના બજાર ભાવ ખેતીની નવી પદ્ધતિઓ અને સરકાર સરકારી યોજનાઓ વિશે આમ માહિતી મેળવી શકતા હોય છે. અને વ્યવસાય અને રોજગારમાં પણ ડિજિટલ ઈન્ડિયા એ નવી તકો ઉભી કરી છે. ઈ કોમર્સ લઈ લો ફી ફિલાન્સિંગ લઈ લો. ડિજિટલ માર્ક માર્કેટિંગ લઈ લો અને ઓનલાઈન વ્યવસાય. દ્વારા પણ ઘણા યુવાનો આમ આત્મનિર્ભર બની રહ્યા છે.
હા જે તમે હમણાં એક ટોપિક કીધો છે, કે જે ખેડૂતો વાળું તો અમે ખેતી કરીએ છીએ, તો અમે લોકો એવી રીતે યુઝ કરીએ છીએિટ અમને બહુ ફાયદો થાય છે, જેમ કે અત્યારે ચોમાસું આવી રહ્યું છે.
તો અમે મગફળી વાવીએ છીએ, તો અમે અત્યારે ઓનલાઈન જે ડિજિટલી જોઈ લઈએ છે, ફોનમાંજ કે વરસાદ છે તો ક્યારે આવી શકે ક્યારે નહી કેટલો વરસાદ છે બધી વસ્તુ આપણને અત્યારે ઓનલાઈન જોવા મળી જાય છે જેના લીધે અમને ફાયદો થાય છે, કે ક્યારે કયો પાક આવવો. અને કેટલું નુકસાન થઈ શકે છે. એમાં કેટલો ફાયદો થઈ શકે છે.
હા એ તો વાત સાચી કીધી તમે અને બાળકો માટે પણ આમ સારું બન્યું છે કેમકે તેઓ આમ ઓનલાઈન પૈસા પણ કમાઈ શકે છે. એ પણ એક પ્લેટફોર્મ બને્યું છે.
હા એ વસ્તુ છે, જે આજકાલના યુવા જનરેશન છે. જે લોકો સ્ટડી સાથે જો અગર પૈસા કવા માંગે છે, તો ફ્રી લાન્સિંગ કરી શકે શકે છે. અત્યારે ઘણા છોકરાઓ છોકરીઓ માર્ટંગ શીખે છે.
યુટ્યુબ છે આપડું યુ યુટ્યુબમાં ઘણા લોકો અલગ અલગ જેની પાસે જે નોલેજ હોય છે તે યુટ્યુબમાં મૂકી અને એમાંથી પૈસા કમાય છે.
હા એ તો વાત સાચી. અને એમ કહીએ ને તો ડિજિટલ ઈન્ડિયાના આમ ઘણા લાભો હોવા છતાં તેના કેટલા ગેરલાભો પણ આપણને જોવા મળતા હોય છે. જેમ કે સાયબર ગુણા લઈ લો ઓનલાઈન છેતરપિંડી લઈ લો હેકિંગ લઈ લો. અને ડેટા ચોરી જેવી સમસ્યાઓ પણ વધી રહી છે.
એ વસ્તુ છે અત્યારે એમના નુકસાન પણ બહુ છે. જે સાયબર ક્રાઈમમાં તમે કીધું એવી રીતે ફ્રોડ થાય છે. લોકો ના એક ફોનમાં નોટફિકેશન એક મામૂલી નોટિફિકેશન અને એમાં ક્લિક કરો એટલે પૈસા ઉગડી જાય છે જે નોફિકેશન આવે છે અને તમારા ફોન હેક થઈ જાય છે. સોશિયલ મીડિયા તમારું પૂરું હેક થઈ જાય છે. તમારા આ પ્રઇવેટ ફોનમાં ગેલેરી ફોટા હોય છે વિડીયો હોય છે કોઈ બીજી વસ્તુ હોય છે. તમારો પૂરો ફોન એ લોકો ફોન છે, તમારું લેપટોપ છે, એ વસ્તુ હેકિંગ કરી લઈ છે. જે અત્યારે એક જી એક રીતે સાયબર ના જે ડિજિટલ ઇન્ડિયા છે, એમનું નુકસાન જ છે.
હા એ તો વાત સાચી છે. નમકર તો કેવી અંજાણી લિક લિંક ઉપર આપડે આમ ક્લિક કરવાથી પણ કે અથવા ઓ ટી પી અને બેંકની માહિતી શેર કરવાથી પણ લોકો આર્થિક નુકસાન ભોગવી શકે છે.
હા જે અત તમે કીધું એ રીતે ઓટીપી કોઈને શેર ના કરવા જોઈએ. ઓ ટી પી માંગે અને પૈસા ચોરી થઈ જાય છે, આપડું ફોન હેક થઈ જાય જેવી રીતે પેલા આગળ કીધું એવી રીતે.
હા અને મોબાઈલ અને સોશિયલ મીડિયાના અતિશય ઉપયોગથી બાળકો અને યુવાનોમાં ગેમિંગ નંબર નું વ્યસન વધી રહ્યું છે. સોશિયલ મીડિયાનું વ્યસન વધી ગીયું છે અને સ્ક્રીન ટાઈમ પણ એ લોકો નો વધી ગયો છે. એના કારણે તો આંખોની તકલીફ ઊંઘમાં ઘટાડો માનસિક તનાવ અને અભ્યાસમાં પણ આમ એકાગ્રતા નો અભાવ જોવા મળે છે તમે જુઓ તો હાલ નાની ઉંમરના બાડ બાળકોને પણ આમ એટલા ચશ્મા હોય છે ને અને એમના નં નંબર પણ વધારે હોય છે ચશ્માનો જે ઘણું નુકસાનકારક છે.
અત્યારે નાના છોકરાઓ છે જે મોડે મોડે રાત સુધી ફોન લઈને અને રીલ્સ કોલ કર્યા કરતા હોય છે ગેમિંગ તમે કીધું એ રીતે અલગ અલગ જે નાક રમવી જોઈએ એવી ગેમિંગ આવે છે. જેમાં પૈસા એમના જતા રેય છે બધું રેય છે. એના લીધે પછી પ્રોબ્લેમ થાય છે માનસિક તણાવ વધે છે. ઘરે કોઈને કય ના દે કે એમના પૈસા જતા રહ્યા છે આવી રીતે છે અને પછી પછી એમના નુકસાન એવું થાય છે કે પછી એ લોકો ના લેવાના આગળ પગલા લે છે જયારે કોઈને કય નય શકતા કે આવી રીતે પ્રોબ્લેમ થાય છે.
હા. ને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હજુ પણ દરેક વ્યક્તિ સુધી આ ઝડપી ઇન્ટરનેટ અને ડિજિટલ શિક્ષણ પહોંચ્યું જ નથી. ડિજિટલ સાક્ષરતાના અભાવના કારણે છે ને ઘણા લોકો ઓનલાઈન સેવાઓનો યોગ્ય રીતે રીતે લાભ લય લે લઈ શકતા હોતા.
હા જે તમે વાત કરી જે ગામડાઓમાં જે પચુની એના લીધે કેવું થાય છે જેટલા સુધી છે એ લોકોમાં જે ખોટી માહિતી આવે છે. એના લીધે અફવાઓ બો ફેલાય છે. કે સરકાર ના અલગ અલગ યોજના ના નામે ફોન બધી સાયબર અટેક થાય છે એવી રીતે વસ્તુ જે જે લોકલ પબ્લિક હોય છે જે ગામડા ના માણસો એમના ઉપર વધારે થાય છે.
હા એ તો વાત સાચી એટલે ડિજિટલ ઇન્ડિયાનો આપડે જોઈએ ને તો સંપૂર્ણ લાભ ત્યારે જ મળશે જયારે ટેકનોલોજી નો યોગ્ય રીતે અને જવાબદારી પૂર્વક ઉપયોગ કરવામાં આવશે ત્યારે
હા એ વસ્તુ તો છે જ
હા અને કહીએ તો ડિજિટલ ઇન્ડિયા દેશના વિકાસ માટે એક મહત્વપૂર્ણ ક્રાંતિ છે તેના ફાયદા નુકસાન કરતા ઘણા વધારે છે. પરંતુ તેનો લાભ ત્યારે જ મળશે જ્યારે નાગરિક ડિજિટલ રીતે જાગૃત જાગૃત અને જવાબદાર બનશે. ટેકનોલોજી નો આમ ઉપયોગ કરો પરંતુ ટેકલો ટેકનોલોજી ના તમે ગુલામ ના બનશો.
હા એ વસ્તુ તો છે જેમ કે ડિજિટલ સાધન નો સદઉપયોગ કરી શક્યા. આપડે સાયબર સુરક્ષા ના નિયમો પાલન કરયે અને સાયબર પ્રોથી બચી શકીએ આપડે. ખોટી માહિતી ના ફેલાવવી અને ખોટી માહિતી આપડે લેવી પણ નય એ આપડી એક કે જાગૃત માણસની એ ફરજ હોય છે.
હા સાચી વાત. એટલે આમ સમજદારી પૂર્વક ડિજિટલ સાધનનો તમે ઉપયોગ કરીને આપણે આમ વધુ સશક્ત આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરી શકીએ છે.
હમમ
જોઈ લો તો એક વિદ્યાર્થી આમ ઓનલાઈન કોર્સ દ્વારા નવી કૌશલ્ય અને શીખીને સારી નોકરી પણ મેળવી શકતો હોય છે.
હા, જે સદઉપયોગ કરો છો તમે. તો તમને ફાયદો. થાય છે, જે આજકાલના છોકરાઓ ઘણું બધું એમાંથી શીખે છે. એઆઈ અત્યારે આવી ગયું છે નવું
જેના લીધે ફાયદા પણ થાય છે, શક્તિશાળી બનાવે છે યુવાને અને નુકસાન પણ એમના તમે કીધું એટલા જ છે.
સારું, સારું, વાંધો નહીં. આ તો બસ એમ જ ફોન કર્યો હતો.
સારું, સારું. ચાલો, મળીએ આપડે.